તો
સોરી હો કદાચ ફોન મારાથી કટ થઈ ગયો
ના ના મન લાગ્યું કે એમ બંધ થઇ ગયું કે અવાજ ની આવ તમારો
હમ પછી મને બી લાગ્યું અવાજ ના આવે ને મે કીધું આ કેમ બોલતા નથી એમ
કોલેજ નુ એ નેટવર્ક ના લીધે આવાજ ની આવતું મને એવું થયું.
હમ હમ હમ
તમે શું કેતા હતા કંપની આપે તમને પછી શું?
હા એટલે ડેટા કંપની આપે એક બુક બનાવે એ લોકો
પહીં તમારી બુકલેટ આખી શેર કરે
હ આખી બુકલેટ અમાર જો શેર ક એમનું છે ને એક ઇન્ડેક આખું એમને સાઈટપ છે તો એ સાઈટ અમારે ઓપન કરવાની. આપડે કેવું કે પ્લેટફોર્મ હોય છે આપડે શૂન્ય છે અને આવા બધા પ્લેટફોર્મ એવું એમનું બી પ્લેટફોર્મ છે.
એટલે એના પર તમારે કરવાનું
હ પછી એ ઉપર કરવાની એના બુક પેન ને બધું આઈ જાય.
તેમાંય શું ઇન્ફોર્મેશન કલેક્ટ કરી તમારે એનાલિસિસ કરવાનું
એમાં સેલર છે. પછી બાયર છે એની ઇન્ફોર્મેશન લેવાની
હા પછી
પ્રોપર્ટી ની ઇન્ફોર્મેશન લેવાની પ્રોપર્ટી ક્યાં આયી છે એડ્રેસ એનુ
એક્સલ સીટમાં કરવાનું હશે ને
ના ના એમનું મેં કીધું ને એનું ફોલ્ડર જ હોય. છે એક્સેલમાં નહી આવતું સ્પીડ સીટ નહીં હોતી એમ
એ ફોલ્ડર ની અંદર જ કરવાની તમારે
હા એની અંદર જ અને એમનું પ્લેટફોર્મ હોય છે એની અંદર જ એન્ટ્રી કરવાની આપડે એવું છે.
ઓકે તો પછી એમાં શું હોય.
હા એટલે પછી કોઈ કે બેંક ધારોકે કે કોઈ વ્યક્તિએ બેંક જોડે લોન લીધી હોય બરાબર તો એ વ્યક્તિ બાયર થઈ જાય. અને જે લોન આપે છે બેંક એ સલ રહી જાય એવું.
એટલે પેલું બાયરમા પેલા વ્યક્તિ નું નામ આઈ જાય અને શાલરમાં બેંક નું નામ આ આવી જાય
તો પછી તમારે ડેટા પાછો એમને કેમને સેન્ડ કરવાની કંપનીને
એ તો આપડે અપ્રુવ કરી જ દઈએ ને અપ્રુવ નો બી ઓપ્શન આવે અપ્રુ બધા એ ઓટોમેટિક એમને દેખાય હ કંપની જાતે કરી દે અપરૂ આપડે એમને કહી દઈએ કે ટાસ્ક પૂરા થઈ ગયા તમારા એટલે એ લોકો અપરૂ કરી દે એટલે રોજ દરરોજ ના જે આજે જે કોન્ટ્રાક્ટ થયા હોય ને તો આવતીકાલે મન મળશે એવું એનું ડેટ ટાઈમ બધું નાખવાનું હોય.
તમને યુઝલી ન્યુઝ કેટલી મળ મળે.
એ તો કંપની ને મળે અમને તો સેલરી બેઝ પર રાખેલા છે.
એવું ન‌ઈ પણ તમને કંપનીમાં અહી સે સેલર. એવું કેટલી મળે રજાઓ
રજાઓ
હા
તેમાં શું છે કે મન્ડે ટુ ફ્રાઈડેજ વર્ક હોય છે.
એ સોમથી શુક્રમાં કરવાનું એટલે શનિ રવિ રજા હોય
શનિ રવિ રજા હોય અને જે તહેવારો હોય છે.
મોસ્ટલી બધા હશે ને કે પછી જે. નેશનલ હોય એ એ તહેવારોની રજા મળે કાકે માર ભાઈ. મારા ભાઈ જે કંપનીમાં કરે છે ને જોબ એમાં જે નેશનલ હોલડેસ હોય ને બધા
હું. એની જ મળે આપણને આપડે તો અહીં ઈન્ડિયામાં જે બહુ બધા બાઘા હોય.
આપણે રક્ષાબંધન છે પછી જન્માષ્ટમી ન એ બધી રજા તમને મળે તમને મા કે ના મળે.
મળે પણ એ દિવસ ન જે વર્ગ થાય ને.
એ તમારે એ તમારે પાછું વર્ક કરીને આપ પામને એ
હા બીજા દિવસે કરવું પડે રજા તો આપે પણ બીજો દિવસ હોય. તો આગલા દિવસ થોડું વકૅ આપડે પતાય દેવું પડે આપે ખરી ના જાય એવું.
તમાર ભાઈની હશે ને.
હા.
ફેમિલી માં કોણ કોણ છો તમે.
મારે તો ફેમિલીમાં સાસુ સસરા શે. હસબેન્ડ છે ને મારો હા મેરજ છો ને મારો સન ભી છે બે વર્ષ ન શું.
કેલું તમે કેલું ભણ્યા છો.
મેં બી કોમ કરેલું છે.
ઓકે
તમે કઈ કોલેજમાં છો.
હું ચારુ સેટ માં ચાંગા.
ચારુસેટ માં હા હું એક વખત આઈ હતી ત્યાં. અ હા બીબી એ કરો છો. શું છે. ફ્યુચર નું પ્લાન શું બનવું છે. શું કરવાનું છે.
અત્યાર તો અમારે બીબી એ માં કેવું હોય ત્રણ વર્ષ શું કરવાનું.
હું.
અને મય ટમ સ્પેસિફિક અલગ અલગ હોય અમે મે બે હજાર મારા ટૂવેલ્થ માં પછી જોઈન કરેલું બે હજાર ત્રેવીસમાં. ના ચોવીસ માં સોરી સોરી ચોવીસ એટલે એમાં. ત્રણ કેટેગરી હતી અમારી વખતે જનરલ હોય. નવી એમ હોય અને એનાલિટિકસ હોય એટલે જનરલ માં કેવું અમારે બધું કોમનલી ભણવાનું. શું શું હોય ને બ સબ્જેક્ટ રિલેટેડ અને ઇ એન બી એ ઇ એન બી એમમાં કવું કે. કોઈને બિઝનેસ એસ્ટાબ્લસ કરવો હોય એમનું શરૂઆત કરવી હોય તો એ રિગાર્ડિંગ બધું શીખવાડે સબજેક્ટ. એનાિટેક્સમાં વધુ. એનાલિસસ નું હોય ડેટા ન એ બધા સબ્જેક્ટ રિટેડ હોય અમાર લમાં છે. ને અમારે બે વર્ષ ભણીએ ને એ અમારે ઓવર ઓલ બું બધા સબ્જેક્ટ નું હોય પણ થડ યર. દુ વર્ષ એમા.
હમ
સ્પેશિયલાઇઝેશન ચૂઝ કરવાનું માર્કેટિંગ પછી. ફાઈનાન્સ છે. પછી ધા હોય એ મોલી એ લે ચૂઝ કરે જેમને બોલવું જે બોલવુંને સેલ્સ નું હોય ને બધું હોય. એમની એકમ જોય એલે અને ફાઈનાસમાં- એનું બેંકિંગ એ હોય એનું હોય.
હમ
અને એચારમાં બધુ રિકરુટ એડમિનિસ્ટ્રેશન એ વાત હું બધું છે. હલો મેં એચપ રાખ્યું છે. મને કાઉન્ટિંગ ન સબ્જેક્ટ ગમે છે. કાઉન્ટ કરવાનું- એ બધું ગણવાનું ગણતરી કરવાનું હોય મારી ઈચ્છા છે. આ- આગળ જો ત્યારે પછ પછી તોરે સારું દીજું અ પોતાનું બિઝનેસ સ્ટાર્ટઅપ કરવાની ઈચ્છા છે. નાનો તો નાનો નાનો નાનો નાનો- હોહ મોટા પાયે નહી.
પ્રોડક્ટ વિશે એક એક-
ના ના પ્રોડક્ટ નહી આપડે ફૂડને ફૂડ હોય ને ખાવાનું નનું કા તો પછી કોફી પછી એનું જ્યૂસ ને બધું વેરાયટી- હા વેરાયટી હોય છે. કોફી માં બી હોય પછી જ્યુસમાથી અત્યાર લીંબુ- સિકંજીને એનું બધું હોય ને પછ ફ્રૂટ સલાડ ના કપ્સ નહી આવતા. બ
હા હા.
એના રીતે એ બધું એના રી કરું છ એટલે એના રિગાર્ડિંગ વિચારે છે ને ફાસ્ટ ફૂડમાં પ આમ તો વિચાર છે પાણીપુરી ખા કે ચોખર બહબ પાણી પરી હા છે છે ચોકી ઝી છે છોકરાઓ બી છે. પછી મંદંદર ભા છે ભ વડાપાવને એવું છે આમ ચાલે એવું હોય પ મેગી છે એનામ ઓવર ઓલમ બધું હોય કમ્બાાઈન પ કોમ્બો આપડે ના હોય બધી જગ્યા અત્યારે તો કોમ્બો બહ ચાલે છે ને. મ કોક હોટેલ ટાઈપમાં હોય એનું હોય જ્યુસ આપે પછી એ ફન્ પ્ર પ્રાાઈઝ આપ્યો પ્રાઈઝ હોય એની રીતે હોય ને
બરાબર છે.
એનું બર્ગર ટાઈપ ને વડા પાઉ ઝ ન અલગ રીત નનું કરીે એ કરવાનું છે.
હમ બરાબર તમારે રહેેવાનું કઈ
ગુજરાતમાં જ રહો
ગુજરાતમાં છે. ન હું તો સાત વર્ષ થી જોબ કરું છું.
સાત વરસથી.
બે હજાર ના ઓગણીસ થી સ્ટાર્ટ કરી હતી મેં. બે હાજર સત્તરમાં મારું કોલેજ હા આજ કંપની એક જ કંપની માંથી સાત વરષ જોબ કરી શકાય
તો તમારી સેલરી હાઈ હશે ને અત
હા ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ છે. પણ અત્યારે પાછું મેં એક કોર્સ જોઈન કર્યો છે, એક વર્ષ નો. ડેટા સયન્સનું
હા એટલે વર્ક ફ્રોમ હોમ છે ને એટલે એટલું બધું પેકેજ હોય નહી એમનું, ખબર પડી
સ્ટાર્ટિંગ માં કેટલા હતા તમેન
સ્ટાર્ટિંગમાં તો ખાલી બાર જ હજાર હતા. પ્રેશર મા તો, પછી એ લોકો ટ્રેનિંગ આપીને બધું પછી વર્ષે વર્ષે વધે એવું.
ટ્રેનિંગ હતી ત્યારે કેટલા? ટ્રેનિંગ પીરિયડમાં આલતા તમને?
હા તા ત, પેડ ઓફ ટ્રેનિંગ હતી ને ત્યાં.
તો ટ્રેનિંગમાં શું શીખવાડે તમને?
ટ્રેનિંગ માં તો પેલા છે ને અમને ટાઈપિંગ કરતા શીખવાડે, તમારી સ્પીડ છે ને તે પચાસ ની ઉપર હોવી જોઈએ. કારણ કે એ એન્ટ્રી લેવલ નું વર્ક હોય ને તો
પચાસ ઉપર એટલે?
એટલે જે સ્પીડ છે ને સ્પીડ નું લેવલ એમાં લેવલ હોય છે. બીગનાર મિડલ મા પછી એવરેજ, અને હાઈએસ્ટ તો તમે ટાાઈપિંગ ડોટ કોમ કરજો, એટલે તમને ખબર પડી જશે કે સ્પીડ નું લેવલ કેમનું હોય છે.
સ્પિંગ નું તો આવે છે, એટલે મને ખબર ટાાઈપિંગ તો, પણ આ સ્પિડ નું ને એનું કોઈ નોલેજ નહીં, એટલે તો કીધું
એટલે, ટાઈપિંગ તમારે વધારવી હોય ને, તો ટાઈપિંગ ડોટ કોમ પછી. ઓટોમેટિક ગેમ્સ ને એવું બધું આવે, ટાાઈપિંગની એનાથી તમારી ટાઈપિંગ એક મહિનો તો તમારે ટાાઈપિંગ જ કરવાનું, સ્પીડ જ વધારવાની. પછી એક
ત્રણ મહિના એમનો જે વર્ક છે ને એના રિલેટેડ એમને પછી, એમના જે પ્રોફેસર હોય ને, તે તમને ટ્રેનીંગ આપવા આવે.
કેટલા મહિનાની હતી તમારી ટ્રેનીંગ?
એક મહિનો ટ્રેનિંગ, ને ત્રણ મહિના એમની. અ વર્ક ની ટ્રેનિંગ હતી, એમ કરીને ચાર મહિના હતી ટ્રેનિંગ.
સાચે ચાર મહિનામાં ઈ તમને આવ્યા શે ને, પૈસા તો સેલેરી.
હમ્મ હમ્મ, આપી છેને સેલર
ટ્રેનિંગ ટ્રેનિંગ પીરીયડ માંએ તમારું ઓછા હોય કે, જે જેટલી સેલેરીનું હોય એટલું જ હોય?
ના ના ઓછા હોય એમ નથી તમારે
છ હજાર તો હશેન તમને મેક્સિમમ.
હમ્મ અરે પિસ્તાળીસો થી સ્ટાર્ટ કર્યો તો મેં. હમ્મ કાકે આપડે ફ્રેશર હોય ને એટલે.
ચાર
સારું ચલો તો પછી વાત કરીએ. હા હા કઈ વાંધો નહી ઓકે વાંધો નહી ચલો બાય
હા હા બાય